તનસો
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણે વેલા ઉઠવાના ફાયદા વિશે વાત કરીએ?
બઉ સરસ ટોપિક છે વહેલા ઉઠવાની આદત ખુબ સારી માનાય છે
હા ઘણા સફલ લોકો પણ વેલા ઊઠે છે
બિલકુલ વહેલા ઉઠવા થી દિવસની સારી શરૂઆત થાય છે
તમે રોજ કેટલા વાગે ઉઠો છો?
હું લગભગ સવારે સાડા પાંચ વાગે ઉઠું છું તમે
હું છ વાગે ઉઠવાનો પ્રયત્ન કરું છું
ઈ પણ સારી વાત જ છે
હા વેલા ઉઠવાથી સૌથી મોટો ફાયદો શું છે?
સવારે શાંતિ હોય છે અને મન એકાગ્ર રહે છે
હા સવારે કોઈ વધારે ડિસ્ટર્બન્સ પણ નથી હોતી
એટલે અભ્યાસ માટે સવારનો સમય બહુ સરસ હોય છે.
હા, મને પણ સવારે વાંચવું વધુ ગમે છે.
હા, સવારે યાદ શક્તિ પણ સારી રીતે કામ કરે છે.
એટલે સ્ટુડન્ટસ માટે વહેલા ઉઠવું ખુબ ફાયદા કારક છે.
બિલકુલ.
થી વ્યાયામ માટે પણ સમય મળી જાય છે ને?
હા વોકિંગ જોગિંગ કે યોગા માટે સમય મળી જાય છે.
હા કેટલાક દિવસોથી સવારે વોકિંગ કરું છું.
બોવ સરસ તેનાથી શરીર સ્વસ્થ રહે છે.
હા સવારની તાજી હવા પણ ખુબ સારી લાગે છે.
હા સવા હવા મને પણ પ્રસન્ન બનાવે છે.
અ વેલા ઉઠનારા લોકો ઓછા ઉતાવળમાં હોય છે.
સાચી વાત તેમને તૈયાર થવા માટે પૂરતો સમય મળે છે.
હું પહેલા મોડું ઉઠતો હતો એટલે રોજ ઉઠાવટતી થા થતી હતી.
અને હવે
હવે વેલા ઉઠવાથી દિવસ વધુ વ્યવસ્થિત લાગે છે
આજ વેલા ઉઠવાનો મોટો ફાયદો છે
હા શું વહેલા ઉઠવા થી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે
હા સ્ટ્રેસ ઓછો થઇ શકે
કઈ રીતે
કારણ કે દિવસની શરૂઆત શાંત રીતે થાય છે
સન સમજ જેવુ
સવારે ધ્યાન કરવું પણ સારું હોય છે
હા તમે મેડિટેશન કરો છો
હા રોજ દસ મિનિટ કરું છું
વાહ એ તો બહ સારી વાત છે તેનાથી શું ફાયદો થાય
મનને શાંતિ રહે અને એકાગ્રતા વધે
શરૂ કરવું જોઈએ
જરૂર ધીમે-ધીમે આદત પડી જશે. હ
હા વેલા ઉઠવાથી બ્રેકફાસ્ટ પણ સમય પર થઇ જાય છે.
હા અને હેલ્ધી રૂટીન બને છે.
હા કેટલાક લોકો બ્રેકફાસ્ટ સ્કિપ કરે છે.
સારી આદત નથી.
હા સવારે વહેલા ઉઠનારા લોકો પાસે પ્લાનિંગ માટે પણ સમય હોય છે.
બિલકુલ કેવ દિવસ ના કામની યોજ યોજના કરી શકે
હા હું હવે રોજ ટુ ડુ લિસ્ટ બનાવું છું.
બહુ સારી આદત છે વહેલા ઉઠવાનું સૌથી મુશ્કેલ શું લાગે છે?
રાત્રે મોડું સોવું.
હા જો વેલા ઉઠવું હોય તો વેલા સુવાનું પણ જરૂરી છે.
બિલકુલ સારી ઊંઘ વગર વહેલા ઊઠવાનો ફાયદો ઓછો થઈ જાય.
કેટલાક કલાકની ઉંગ જરૂરી હોય?
સામાન્ય રીતે સાત થી આઠ કલાક.
એટલે હેલ્થ અને રૂટિન બંને જરૂરી છે.
હા તમે વહેલા ઉઠવા માટે અલારામ વાપરો છો?
હા પણ હવે આદત પડી ગઈ છે.
હા મને હજુ બી એલાર્મ મુકવા પડે છે.
ધીમે ધીમે એક આરામથી પણ કામ ચાલી જશે.
હા. વહેલા ઉઠવાથી પ્રોડક્ટિવિટી પણ વધે છે ને?
બિલકુલ સવારે એનર્જી વધી હોય છે.
હા એટલે મહત્વપૂર્ણ કામ સવારે કરવું સારું.
હા ઘણા લોકો ઈજ કરે છે.
મને લાગે છે કે વહેલા ઉઠવાની આદત દરેક વ્યક્તિએ અપનાવવી જોઈએ.
હા પણ ધીમે-ધીમે એકદમ મોટા ફેરફાર કરતા નાના પગલા સારા.
સાચી વાત પેલા પંદર મિનિટ વહેલા ઉઠવું પછી ધીમે-ધીમે સમય વધારો.
હા આ બહુ સર રાસ સલાહ છે. હમ
હા તો અ આજની વાતનું સાર શું છે?
વેલા ઉઠવાથી સ્વાસ્થ્ય સારું રહે. અભ્યાસમાં ફાયદો થાય સ્ટ્રેસ ઓછો થાય અને દિવસ વધુ ઉત્પાદક બને
હા આ તો તમને સાચું કહ્યું અ અને વેલા ઉઠવાની આદત બનાવવા માટે તમને કેટલો સમય લાગ્યો હતો
લગભગ એક મહિનો શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી
શું મુશ્કેલી હતી
સવારે અલાર્મ વાગતા જ ફરી સુવાનુ મન થતું હોય
હા હા મારી સાથે પણ એવું જ થાય છે
ઘણી વાર આપણે અલાર્મ બંધ કરીને ફરી સોઈ જાય છીએ
હા પછી ઉતાવળમાં તૈયાર થવું પડે
એટલે હું અલાર્મને બેડથી થોડું દૂર મૂકી દઉં છું
બહુ સરસ આઈડિયા છે
અલાર્મને બંધ કરવા માટે ઉભા થાવ પડે એટલે ઊંઘ ઓછી થઈ જાય
હા હું પણ આજેથી આ રીત અપનાવીશ
હા વહેલા ઉઠવાથી સવારની સુંદરતા જોવાની પણ અ તક મળે છે
હા સનરાઈઝ જોવાની માજા અલગ જ હોય છે
સવારે પક્ષીઓનો મધુર અવાજ પણ મનને પ્રસન્ન કરી દે છે
સાચું કહ્યું એ સમયે વાતાવરણ બહુ શાંત હોય છે
આવી શાંતિ દિવસ ના બીજા સમયમાં ઓછી મળે
હા વેલા ઉઠવાથી પુસ્તકો વાંચવા માટે પણ સમય મળે છે
હા અને સવારે વાંચેલી વસ્તુ વધુ સારી રીતે યાદ રહે છે
હા એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટસ માટે આ બહુ ઉપયોગી છે.
હા ખાસ કરીને જયારે કન્સલ્ટ્રેશનની જરૂર હોય છે.
મને લાગે છે, કે સવારે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
બિલકુલ દિવસની શરૂઆત સ્ક્રીનથી નહીં પણ સકારાત્મક વિચારોથી કરવી જોઈએ
તમે સવારે સૌથી પહેલા શું કરો છો
હું પાણી પીવું છું પછી થોડું સ્ટ્રેચિંગ અને પ્રેયર કરું છું
તમારું રૂટીન શું છે
હું પાણી પીવું છું અને પછી વોકિંગ માટે જાઉં છું
વોકિંગ થી શરીરમાં તાગજગી આવે છે
હા અને આખો દિવસ એનર્જી પણ સારી રહે છે
વેલા ઉઠવાથી સમયનું મહત્વ પણ સમજાય છે
કઈ રીતે
કારણ કે તમે દિવસ ના વધારે કલાકો નો ઉપયોગ કરી શકો છો મોળું ઉટનારા લોકો કેટલો સમય ગુમાવી દે છે
હા આા તો તમને સાચું કહ્યું અને પછી કહે કે સમય નથી મળતો
હા આ વાત ખરેખ સાચી કો
હ વેલા ઉઠવાથી આત્મવિશ્વાસ પણ વધી શકે
કઈ રીતે
જ્યારે તમે રોજ એક સારી આદત પાલન કરો છો ત્યારે તમને પોતાના પર ગર્વ થાય છે
આ તો બહુ સરસ દ્રષ્ટિકોણ છે
હા નાની સફળતાઓથી મોટી સફળતાઓની શરૂઆત થાય છે
હા હું હવે રોજ વેલા ઉઠવાનું ચેલેન્જ પ
બઉ સરસ પણ યાદ રાખો પૂર થી ઊંઘ પણ એટલે જ જરૂરી છે
હા રાત્રે મોડું સુધી મોબાાઈલ વાપરવું ઓછું કરીશ
હા એથી ઊંઘની ક્વોલિટી પણ સુધરશે
કેટલાક લોકો કહે છે કે પીયો રાતે વધુ પ્રોડક્ટિવ હોય છે
એ વ્યક્તિ પર આધાર રાખે છે પણ ઘણા લોકો માટે સવાર વધુ ફાયદાકારક હોય છે સવારે મન એકદમ ફ્રેશ હોય છે અને નવા વિચારો પણ સરળતાથી આવે છે
હ હા સારું આજ થી હું વેલી સુઈશ સવારે વલી મકીશ
હા ચાલો પછી આપડણે મળીને વાત કરીએ